તે નેટવર્કિ થયુ છે.
નહી હવે ક્લિયર અવાજ આવે છે હવે વાત કરીએે આપણે
હા આવે તો તો સારું નહિતર હમણાં જતું રહેશે તો પાછું આપણું બેસ
હમ એક કોલ કરીએ તો પછી બાકી પછી કરશુ તો ઓફિસે ઓફિસે છો કે ઘરે છો અત્યારે
ઓફિસે છું છ વાગે જઈશ હા અમારે આ એરિયામાં નેટવર્કે છે. છે ઓફિસ એ વાઈફાઈ ઉપર ચાલે
હા હા કેમ કોલ નેટ ઉપર જ જશે તો વાઈફાઈ ઉપર જ હશે કોલ બી
કોલ વાઈફાઈ ઉપર જ છે એટલે તો આવે નહી તો સાવ ન આવે
હા. સારું તો આપડે શું વાત કરતા હતા કંડક્ટરું વાત કરતા હતા ને આપડે કે હવે મા
હા. એમાં પગાર ધોરણની વાત થઈ હતી કે છવ્વીસ સ્ટાર્ટિંગ મળે તો પછી તો વધુ જ આપતા હોય ફિક્સ વાળાને તો.
હા, તો એના માટે મારે અત્યારે તો ખાલી એક ફર્સ્ટ એડ કરવાનું અને એક લાયસન્સ કરવાનું બેજ
હા, હા બેસ્ટ ફસ્ટડ ને લ પેલા ફસ્ટ એડ નીકળી જાય એના ઉપરથી પછી બેસને લાયસન્સ નીકળશે આખી હું તને એટવ એડવર્ટાઈઝમેન્ટ મોકલી સ્પીશલ સાઈટ વાળી આખી તું વાંચી લેજે. જે જે તારા પોઈન્ટ કામના હોય એવા તે વાચી લેજે.
હા, તે વાંચી લાયખુ બધું.
એમાં બધું લખેલું છે લ તથા બેમાંથી તેની સૂચના અને અનામત નો લાભ ને બધું
હા, તો હું બધું વાંચી લઈ.
અને તો પછી ફોર્મ ભરીને ધ્યાન દેજો સિલેબસ પ્રમાણે તૈયારી કરીજે. રોજની કલાક, કલાક કરી તોય બે ચાર મહિના જયારે એક્ઝામ હશે ને ત્યારે પાસ થઈ જાય તું હવે તારે કેટલા વર્ષ બાકી છે?
એક વષૅ બાકી છે હવે.
છે ને હા તો તો આ બધું થતા થતા છ મહિના તો આમાં જ નીકળી જશે જો બાતમાં આવતા કેમકે આ ફોર્મ ભર્યા પછી ત્રણ ચાર મહિને તો એક્ઝામ હોય.
હા.
પછી એક્ઝામ નું ના બધું થાય ને રિઝલ્ટ આવે મહિને દિવસે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ને પછી અપોઈમેન્ટ મળે તો છ મહિના તો ભરતીમાં વયા જાય તો તારે છ મહિના જ રહશે ખાલી ભણવાના તો.
હા, તે પણ મજા છું
હા અને હજી તો કેમ કે બધે કોમ્પિટિશન જાજુજ છે આપડે આપડે વસ્તી જાઝી છે.
હા એટલે કોમ્પિટિશન તો રહવાનું જ ગવર્મેન્ટ જોબ માટે કોઈ પણણ જાતની ગવર્મેન્ટ જોબ હોય.
હમ એટલે પેલા વારો આવે કે નહી તો જોઈ લ પેલા એમ વારો આવે તો પછી કોઈ ઈસ્યુ છે ને કે ભણવાનું ચાલુ છે.
હા તો એ તો પછી જોશું હવે બીજું વ ડ્રોપ લઈ લેશુ માય ગય હવે જો વારો આવી જાય ને મારો કંડક્ટરમાં તો સીરિયસલી રોક લઈ લઉ હ મારે નર્સિંગની જોબમાં કઈ છે એ નહી ઇન્ટરસ્ટ
નથી કેમ
નર્સિંગની જોબમાં તો ઇન્ટરેસ્ટ નથી જ ને બિઝનેસ ન બાકી એમને વિચારતા હોય કે
હા નર્સિંગની જોબમાંય એમ નર્સિંગ સ્ટાફમાં મળી જાય એમ ગવર્મેન્ટ હોસ્પિટલમાં
હા એ બધું ઠીક જ છે ગવર્મેન્ટ ઓફિસરમાં ત્યા હોસ્પિટલમાં ત્યા પણ ઈ પણ એમ જ કે છા વગરનું કામ કરે એમ જોમાં ન વારો આવ્યો અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં સપોઝ નો વારો આવ્યો તો પ્રાાઈવેટમાં પ્રાઇવેટમાં કરેશ તો કરે હું નર્સિંગ જ શ તો એ ઈચ્છા વગરનો કરે સે એવું થશે એમ કરવું તો પડે
તો તારી ઈચ્છા હોય એમ જ તારે પેલા કરે ને તો
હા હવે થતા થઈ ગયું હોય ને હવે બધું તુ ઈઝી હતું એટલે બેન હવે બધું જૂની વાત નો કાઢવાની હોય
અરે અરે તને આમ જેમાં ઇન્ટરેસ્ટ તો એઈજ ના લેવાય તારે તો દસ પછી ડિપ્લોમા કરી લીધું હો જ એ થઇ જત તનેમ ઇલેક્ટ્રિકમાં એમાં ઇન્ટરેસ્ટ તો મેકેનિકલ એમા
હા એ બધામાં તમને ઈન્ટરેસ્ટ લેતી એ તો છે જ હમ
હમ તો એમાં કઈ રોજ તો એકત ચાલે હવે બધા ને એમ જ અફસોસ મારે મેડિકલ નો મને ઇન્ટરેસ્ટ હતો અને મેં કર્યું બધું આ
હ હા
મારે અલગ સરકમ સરકમટન્સ હતા કેમ અગિયાર બાર સાયન્સ કરી તો બહ ખર્ચો થઈ જાય પપ્પા કેમ પોહચાડે એવો હું ત્યારે દસમું ભણતી ને ત્યારે વિચારતી તો એટલે મેં ના લીધું હું કો ડિપ્લોમામાં કાઈ નથી. ફ્રી સીપ કાર્ડ ઉપર ભણાઈ જાય છે. એટલે મેં ડિપ્લોમા લીધી તો તો ને પછી એમાંનેમાં આગળ વધતી ગઈ અને સારું જ કર્યું કોમ્પ્યુટર તો અત્યારે બેઝિક છે જરૂરિયાત બધી ઓફિસમાં કોમ્પ્યુટર માંગતા હોય
હા રાઈટ
એટલે મારે સારું રહ્યું કે કોમ્પ્યુટર તો મને આવડી ગયું એટલું કે હું એનફ એમાં કામ કરી લેવા અને મને આવડતું તો થોડું ઘણું તમને આવડ તો એમ
હા
હમ
હા તે સારું જ છે તું તારી એજ્યુકેશન તો મને જ સારી જ લાગે છે.
હા તે સારી જ છે એમ તો
મને તો મારૂ નો ગયમુ તે કોઈને કવ તોય સામે વાળો કોઈ કે
બીએસસી નર્સિંગ એ સારું જ છે રીલું મને બઉ આવે તે અવે બીએસસી નર્સિંગ
એ બધું બેન ઉપર ઉપરથી દેખાવાનું જ છે જે નર્સિંગ કર તો એના રિયાલિટી ખબર હોય ને અમારે અત્યારે જ કેટલા ટ્યુટર છે બધા શું કઈ રીતના છે કે બધા એમ જ કે બીએસસી નર્સિંગ કરી લીધું હવે ગવર્મેન્ટની તૈયારી કરવી છે. પણ વારો ડાયરેક્ટ તો આવી નો જાય. કે આજે એક્ઝામ દે દેન કાલે વાર આવી ગયા. બધાને કઈક ના કઈક કામ તો કરવું જ પડે. માર કોલેજમાં જેટલા ટ્વિટર છે એ બધા ને એવું જ છે કે ગવર્મેન્ટ ની તૈયારી ચાલુ રાખીએ અને ભણવાની ચાલુ રાખે ભણાવવાનું ટયુટર નું હવે ભણાવે તો એમ તોને ફાયદો જ થયો કે જે ભણાવે છે એજ પૂછવાનું હે.
હા.
ગવર્મેન્ટ ની એક્ઝામ દેશે એવડે તો પૂછાનું સિલેબસ જ ભણાવે છે એ લોકો. એટલે એમ વિચારીને બધા કરે એમાંથી અત્યાર સુધી અ આ ચાર વર્ષમાં મારે કોઈ ટીચર નું આયવુ નથ નથી. ટ્વિટર માં કોઈનો વારો આવ્યો નથ હે. બધા જગ્યા બદલાવી છે બસ એજ કે કોલેજ માંથી થાકી ગયા ને બદલાવી દીધી કોલેજ.
સારું ને એમાં એ ઘણા એમ જ કરે છે કે પ્રાાઈવેટ ન પેલા ટીચર હોય કોઈ
હમ્મ, આમ ગવર્મેન્ટ ટીચરમાં વઈ ગ્યા હો એક. ગવર્મેન્ટ ટ્વિટર માં એક અમારા બવ જુના સર હતા ન, તો કોલેજ ચાલુ થઇ ને અમારે ત્યાર ના એ સર ભણાવતા તા સાયકોલોજી અમને.
હા.
તો એઈને ગવર્મેન્ટ કોલેજ માં મળી ગયુ. જુનાગઢ ગવર્મેન્ટ કોલેજમાં ઈ પણ કોન્ટેક્ટ થે ને જ કર્યું એણે. કાંઈક કોન્ટેક્ટ લગાડ્યા ને એકલા વરસનો એક્સપિરિયસ હતો ત લઈ લીધો.
હમ્મ હમ્મ, હા તો એવું તો ગમે એ કાંઈક કાંઈક મળી જ જાય આપડે ઈચ્છા હોય ને તો અને એવું ઈચ્છા ના હોય ને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય ને એવું કરવું હોય તો પછી અ ગવર્મેન્ટ જોબ કરતા હોય ને કાંઈક ફંડ આપણે હોય તો આપડે બિઝનેસ એ કરવા થાય એમ અને ગવર્મેન્ટ જોબ કરતા કરતા એ સાઈડમાં કોઈને બિઝનેસ માંય રાખી દે સાઈડમાં ને આપ આપણે કરાવી શકીએ એમ એવી રીતને થાય કે માની લે કરિયાણાની દુકાન ખોલવી ને કોઈ જાણીતા ને દસ હજાર પગારમાંથે રાખી દઈએ તો એમ એ હાલેે.
હા એટલે એમ તો છે જ પ બિઝનેસ ચાલુ થઈ જાય તો પછી ગવર્મેન્ટની તૈયારી નથી કરવી મારે. ગવર્મેન્ટની તૈયારી ચાલુ હોયને મળી જાય મને ને પછી બિઝનેસ કરવું તો ઠીક છે એમ. તો ગવર્મેન્ટએ મુકાઇ નહીં ને બિઝનેસ એ થાય એવું કાંઈક કરાય એમ.
હા થાય શકે તેમ કરાય બાકી તો નહીતર ગવર્મેન્ટએ મૂકી દેવાય બિઝનેસ કરાય.
હા તો પછી વધારે પ્રોફિટમાં હાલ તોય બિઝનેસ તો ઈ જ કરેને
હમ્મ
હમ્મ
અને ગવર્મેન્ટમાં તો બધું એ લીટા હાલતા હોય હાલે જેમ એટલું બધું સ્ટ્રીિક્ટ ના હોય બધે
હા રાઇટ
કોર્પોરેટ છે એટલું
હમ્મ હમ્મ
હમ્મ
હમ્મ હમ્મ સારું વાંધો નઈ ઈ તો જયારે ફ્યુચરમાં એ ટાઈમ આવશે ત્યારે કરશું એ પ્રમાણે કાંઈક
હા સ્કૂટી લઈ ને જ જાઉં છું. આમાં સ્પીકરનું ઓપ્શન ના આવે નઈ
હા સંગ છે ને તું સ્કૂટી લઈને જ જતી હઈશ ને એમ પચમાં
હું તને ઓલી એડવર્ટાઈઝમેન્ટ મોકલું ને ચાલુ કોને ફોરવર્ડ કરું તને એડવર્ટાઇઝ આખી વાંચી જાજે તાર રીતે ના ના આમાં થઈ જાય તોય સારું. અ સ્ટાર્ટિંગમાં છવ્વીસ હોય પછી ફિક્સમાં આવી જાય પાંચ વર્ષ પછી તો તો કેટલુંય થાય આ ગવર્મેન્ટ કેવાય આમ મિનિમમ ત્રીસ, ચાલીસ તો થઈ જ જાતો હશે.
હા ત્રીસ ચાલીસ તો હશે જ અને પછી સિકીયોરીટી ખરી કે એમ ન મને કોઈ કાઢી નાખશે કે એવું કઈ નહી એમ.
હમ્મ હ. એ એક છે કે આપણે ટ્રાવેલિંગ ટાઈપનું કેવાય આ જો એટલે વરસ દિવસ કે કરીને આપણે ઓફિસ કોન્ટેક્ટ લગાડીને ઓફિસમાં થઇ જતો હોય તો એમાં કરે એમ
હા તી એમાં થતું હોયે એમ કરાય બાકી આમાં પણ કઈ વાંધો નથી સારી જ છે આપણ હવે ડેલી આઠ કલાક ટ્રાવેલિંગ નુ છે બધાને એમ લાગતું હોય શકે ડેલી આઠ કલાક ટ્રાવેલિંગ હું કેમ કરી એમ. પઈ એ ટ્રાવેલિંગ માં ખાલી બેસ- ન જોઈએ ડેલી આ કલાક પણ બાર કલાક કોર્પોરેટમાં બેસી એના કરતા આઠ કલાક ટ્રાવેલિંગમાં બેસું એ મને સારું લાગે છે.
હા એ સારું જ છે એટલે તો અવે મેં કીધું કે આ કરો એમ પેલા આમ આપા કર બોવ ઓછો હતો એમ દસ બાર હજાર એટલો હવે પગારે સારો આપે કોન્ટ્રાક્ટ માંય એટલે હવે આપડે કરવા જવું પણ જેટલું આમાં છે એટલે કોમ્પિટશન વધી જાય એમ પગાર નહીતર ઘણાએ દસ હજાર જોઈને ના કોઈ પર પણ અવે પગારે એ સારો જ એટલે કોમ્પિટિશન વધી જાય પેમેન્ટ આમા ફીસ શું છે પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ બિન અનામત વર્ગ માટે ત્રણસો અનામત વર્ગ માટે બસો તમામ કેટેગરીની મહિલા અને બધા માટે બસો રૂપિયા એટલે બસો રૂપિયા ફી છે મિનિમમ મિનિમલ ફી છે.
હા તેતો વાંધો નહી સારું તો હું છે ને એડવર્ટાાઈઝમેન્ટ વાંચ પછી કરું કોલ તને ઓકે ટાઈમ થઇ ગયો. સારું ચાલ બાય
બાય
ઓકે બાય